હ નમસ
નમસ્તે કેમ છો? બસ બસ શું એ મજામાં
એજ ના આપડો હા તો આજનો આપડો ટોપિક કઈક એવો છે કે આપણા જીવનની સાથે ખુબ જ સંલગ્ન એવો ટોપિક કહી શકાય કે આપડા જીવન મા ખૂબ જ એ બેનિફિટ જો એ વસ્તુ ના હોય તો જીવન જીવું ખુબ જ છે જીવન એ ના શકાય કેમ કે વાત કરીએ છીએ કે આપડે વૃક્ષ વિશે વાત કરીએ છીએ જે ટ્રી હોય છે તો વૃક્ષ વિશે થોડી ઘણી વાત કરીએ કે ભાઈ વૃક્ષ વગર આપડે કોઈ પણ અ જેમ કે આપડે આપડે અંદર આપડે કેમ કે અત્યારે આપડે જીએ કોઈ કોન્ટેક્ટ થી તો અત્યારે આપડે હવા છે તો હવાની અંદર જે હવા છે તો એમાંથી આપડે ઓક્સિજન અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સી ઓ ટુ આપણેે આપડા શ્વાસ માંથી બહાર છોડીએ છીએ તો એ પછી વૃક્ષ છે તે કાર્બન ડાયોક્સાઇડ પોતે અંદર લે છે. પછી આપણને ઓક્સિજન છે તે પ્રોવાઈડ કરે છે એટલે કહી શકાય કે એક પ્રકારની આ કુદરતી સાકળ છે કે જે પહેલેથી જ અસ્તિત્વમાં પહેલે થી જ આ વસ્તુ છે એમ તો એ વસ્તુને આપણે એસેપ્ટ કરવાની છે એમ પરંતુ અત્યારે લોકો એ વસ્તુને એક્સેપ્ટ નથી કરી રહ્યા કેમ કે અત્યારે લોકો ને પૈસા પૈસા પૈસા ઉપર જ પોતાનું જીવન છે તે સમગ્ર પૈસા ઉપર જ આધારિત કરવું છે એટલે દરેક લોકો છે અત્યારે ધીમે ધીમે જે પણ વૃક્ષો છે. તે પોતે કાપી રહ્યા છે અને ધીમે ધીમે પછી અ કહેવાય ને કે પછી ધીમે ધીમે ગરમીનું પણ પ્રમાણ વધી રહ્યું છે અને ધીમે ધીમે જે વરસાદ છે એ પણ ખુબ જ ઓછો થઈ રહ્યો છે એટલે કહી શકાય કે દરેક માનવી છે અત્યારે અસ્તિત્વને ખુબ જ નુકસાન કરે છે એટલે જ ક્યારેક કુદરત છે આપણને અતિવૃષ્ટિ કે વાવાઝોડું છે. કે પછી અ જે નુનામી આવે છે અથવા તો દરિયામાં પાણી આવતું હોય છે વધારે તો પછી કુદરત છે આપણને ક્યારેક એ જે વસ્તુ થતી હોય છે. તો આપણને ક્યારે માફ નથી કરતું એટલે એની સજા દરેક માનવી જ ભોગવે છે અને માનવી જે એ વસ્તુ કરે છે એટલે મારું એવું માનવું છે કે અત્યારે જો માનવી એ વસ્તુને સમજી જશે તો અ ફ્યુચરમાં એને કોઈ અ કુદરતી રીતે કોઈ પણ આફતો આવે છે તો એનાથી ચોક્કસ પણે એને હેલ્પફુલ થશે અને મદદ થશે તો તમે શું કેશો એના વિશે.
એ તો તમારી ગાલ બરોબર સાચી છે વૃક્ષ તો આપણા જીવન માટે ઘણા મહત્વના છે એના બધે આપણું કહે જીવ જીવનનું બધું ચીજો જ એની બધી ચીજો જ એની થાય છે એ ચીજ એનાથી થાય છે. એટલે આપડું ઓક્સિજન તમે જેમ કીધું. એ આપડે વૃક્ષોની મળે છે. આપણું જે જયારે આ બધું ઉગ અ એગ્રિકલ્ચર ને એવું ખેત ના ચીજો ના ત્યારે જે પહેલાના માણસો હતા એનું ખાવાનું એ બધું એને બધું એને વૃક્ષથી જ મળતું હતું. તો આપણે શરૂઆત આ વૃક્ષના લીધે જ થઈ છે. એ તો હું મારા પૂરા મનથી માનું છું. અને હા તમારી એ વાત બી સાચી છે કે હમણાં અ માનવ માનવોને વૃક્ષની અ એ મહત્વની હજી સમજ ન એ પોતાના પૈસા અને પોતાની પોતાને સારો સારો જોઈને બધું બીજું ભૂલીને બસ પોતાને સારું જુએ છે. એ વાત મને બી ખોટી લાગે કે હમણાં ઘણા મોટા મોટા જંગલો છે. અ જે વર્ષોથી એમ આ માણસો એ બચાવી નાખ્યા રાખ્યા છે. એ કોઈ એક મોટી કંપની આવે અને પો પોતાના પ્રોજેક્ટ માટે માટે કે પોતાના શહેર બનાવવા માટે કે પોતાનું કોઈ અ કામની કોઈ જગ્યા બનાવવા માટે બિલ્ડિંગ ઇમારત બનાવવા માટે એ કાપવાનું ચાલુ કરી નાખે એ ઘણી ખોટી વાત છે કે તેમ કે વૃક્ષ એક દિવસમાં તો એમ ઉગે નહી અને ઘણું ટાઈમ લાગે વર્ષ ર્ષોની મહેનત લાગે.
ભલે મહેનત આપડે ક્યારે ન કરી કે ક્યારે પ્રાકૃતિ પોતે જ મહેનત કરે વરસાદ નાખે બસ તોય એને ઘણું મોટું ટાઈમ લાગે અને એક જ દિવસમાં આવીને આ એ મોટા મોટા એકરોના જંગલ તમે કાપી નાખો એનાથી જન જનાવરોને નુકસાન થાય છે. આ અ આપડું ગરમી તો વધે જ છે જે વૃક્ષ ઠા આપણે ઠંડી રાખે જગ્યા આજુબાજુની એનું આપણને નુકસાન થાય છે ને ઉપરથી જે જનાવરો હોય જેમાં જેનું જીવન જ પૂરું એમાં હોય. એ બધા બેઘર થઈ જાય એક તરફથી બહાર આવી જાય રસ્ત રસ્તા ઉપર અને પછી એ ક્યારે ક્યારે કોઈને અટેક કરી નાખે કોઈ ક્યારે હાથી આવી જાય રસ્તે ઉપર તો ગાડીઓ વાડીઓ ઉપર પલટી જાય. તો એ તો ભુગતાન તો આપણા માન માનવોનો આપણને મળે તો છે તો એ જે નુકસાન પ્રાકૃતિને થાય છે એનું તો ભુગતાન હજી સુધી એટલું તો મળ્યું નથી જેટલું નુકસાન થાય છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ખુબ જ અત્યારે વૃક્ષ ના વૃક્ષો ના હોવાના લીધે કોઈ વ્યક્તિ જયારે પોતે અત્યારે તો તમે તમને પણ ખ્યાલ હશે કે અત્યારે ગામડામાં અત્યારે તો હજી ઘણા બધા એવા વૃક્ષો છે કે જેના માધ્યમ થી ત્યાં હ, વરસાદ પણ અત્યારે પૂરતો પ્રમાણમાં પડે છે, એટલે એ પણ એક વસ્તુ. સારી કહેવાય, પરંતુ ધીમે-ધીમે અત્યારે. સિટી બાજુ જોઈએ તો, સિટી અથવા તો ઘણા બધા એવા સ્ટેટ છે કે, ત્યાં ઘણી બધી એવી. આવેલી છે કે, ત્યાં વૃક્ષો ધીમે-ધીમે કપાઈ રહ્યા છે ને ત્યાં. ધીમે-ધીમે એ પછી કોઈ પણ પ્રકારની ફેક્ટરી છે, તો જેના કારણે પ્રદુષણ થતું હોય છે. તો ધીમે-ધીમે તે વધી રહ્યું છે, અને વૃક્ષો ધીમે-ધીમે ઓછા થશે, અને જેના કારણે પછી વરસાદની છે, તે અનિયમિતતા સર્જાશે, એટલે વરસાદ છે એ. નિયમિતપણે નહી આવી શકે, અને અત્યારે તમને ખ્યાલ હોય તો, અત્યારે ગુજરાતમાં પણ એક પ્રોબ્લેમ થઈ રહી છે. કે જે બે હજાર ને, પચીસ માં જેમ કે. આપડી ત્રણ ઋતુ હોય છે, શિયાળો, ઉનાળો અને વરસાદની જે સીઝન હોય છે તે. તો એમાં એક સમાનતા જળવાતી હતી કે, ભાઈ. ફિક્સ હતું કે, આટલા મહિના ઉનાળો ચાલે છે કે, આટલા મહિના પછી વરસાદ. પ છે, પૂરતા પ્રમાણ પરંતુ અત્યારે એ વસ્તુ નથી થઈ રહી, અત્યારે તમે જોતા હશો કે, આ વખતે. અ જે સમર હતો, એટલે જે ઉનાળો હતો, અત્યારે ખુબ જ લાંબો ચાલેલો. છ થી સાત મહિના સુધી ઉનાળો ચાલ્ચો અને અત્યારે વરસાદની સિઝનમાં પણ. વરસાદ છે, તે અત્યારે અનિયમિતતા રૂપે આવે છે, અને એક દિવસ આવે છે. અને ચાર થી પાંચ દિવસ છે, તે ગરમી પડતી હોય છે, એટલે એક પ્રકારે કહી શકાય કે અતિ જેમ કે કુદરતને, આપડે આટલું બધું નુકસાન પહોંચાડીએે છીએ, તો મને લાગે છે કે. એનું જ આપણને પરિણામ છે, એ આપડે અત્યારે ભોગવી રહીએ. અને આવનારા ફ્યુચરમાં પણ જો આ રીતે જ ચાલશે, અને આ રીતે જાળવા છે તે. વૃક્ષો છે, તે કપાતા રહેશે તો. મને એવું લાગે છે કે, આપણું પૃથ્વી ઉપર જે જીવન જીવું છે, ખુબ જ. અ નષ્ટ થઈ શકે છે, અને જીવી જ ના શકીએ, એટલે એ પ્રકારે પણ ધીમે. ધીમે એવું લાગે છે કે, અત્યારે પૃથ્વી છે, ધીમે-ધીમે એક ન તાની તરફ જઈ રહી છે એટલે. થોડા જ દિવસોમાં મને એવું લાગે છે કે, પૃથ્વી ઉપર જીવવું. અશક્ય થઈ જશે, એટલે અત્યારથી જ આ બધી વસ્તુ પર ખુબ જ સરકારને પણ. આ વસ્તુ પર ખુબ જ પ્રકાશ પાડવો જોઈએ, અને ધીમે-ધીમે. વૃક્ષો રોપણ કરવું જોઈએ, અને જે પણ જંગલો છે, તો એ જંગલોને. નાશ ના કરવા જોઈએ, અને એના માટે. ઘણા બધા એવા જે પ્રાણીઓ છે, તે પોતાનું સમગ્ર જીવન છે, તે જંગલોમાં પોતાનો ખોરાક શોધતા હોય, અથવા તો પોતાનું જે જીવન સમગ્ર છે, તે જંગલોમાં. અ પસાર કરતા હોય છે, તો એનું જે રહેઠાણ છે, અથવા તો એનું જે ઘર છે, એનું જે હાઉ છે, તો એ એ પોતાનું જંગલ જ છે, એટલે એજ જો એનાથી ચીન બી લેવામાં આવે. અથવા તો એનાથી જંગલ જો આપણે એનું છીનવી લઈએ, તો, એ પ્રાણી છે‌. તે કશે, પછી બીજે કોઈપણ જગ્યા ઉપર તે વસવાટ નહીં કરી શકે, એટલે ખુબ જ‌. એક કહી શકાય કે, મહામારી જેવું છે, તો શું કેશો તમે?
એતો એતો ખાલી સાચી વાત છે, એતો પણ. એતો છે, જ જાનવરોને તો નુકસાન થાય જ છે. તમે જેમ કીધું કે, આગળ થઈને જીવન. ધરતી પર રહેવાનું અશક્ય થઈ જશે, એબી ઘણી સાચી વાત છે, કારણ કે જે હિસાબે. હમણાં. વૃક્ષની કાપીએ, વૃક્ષ કાપીએ છે, બધા એટલા મોટા-મોટા. હ, જમીન ઉપર બધા પૂરા જંગલ સાફ કરી નાખી છીએ. તો એજ જ હિસાબે અગર હાલસે. તોતો એક દિવસ આવશે કે, એટલી ગરમી પડશે. અને એ આપણા પાસે. એનું કંઈ ઉપાય જના હશે, કેટલા આપણે એસી ચાલુ કરીએ, શું કંઈ કરીએ. ગરમી તો એટલી જ થશે, એ આપડા‌. એતો એક વખત આવશે જ એવું પણ એવું વખત ના આવે, એના માટે ખાલી. અ મારા હિસાબે ખાલી ગવર્મેન્ટ કંઈ ન કહી શકે, આપણે માણસના હિસાબે આપણે પોતે ભી. થોડું આ આ ચીજો આપણા હાથમાં લેવી પડશે. પોતે કઈ ઝાડ ઉગાવીએ, પોતાના ઘરમાં ઝાડ રાખીએ‌. કેયા આ કઈ મોટું કપાવવાની આપડે ખબર મળે કે, અહીંયા. મોટું જંગલ કપાવે છે, ને એ ખોટું છે. તો આપડે ત્યાં બધા પ્રોટેસ્ટ થાય કે. અ મુવમેન્ટ થાય કે, આ ઝાડ ન કાપો, એના બાબતો એમાં આપણે જઈએ ભેગા થઈને. એનું એના સામે બોલીએ, કારણ કે જ્યાં સુધી આપણે. અ માણસો, આમ માણસોને બોલીશું. તાસી ગવર્મેન્ટ તો કંઈ જના કરશે, એથી એતો છે, જને ગવર્મેન્ટ કેટલો ભી કરે. અગર આપણ આપણમાં જ કંઈ નથી એવી ઈચ્છા કે, આપણે કંઈ બદલવું છે. તો તો કંઈ રેવાથી રહ્યું કારણ કે, અર બધા એમ બધાં. ખાલી આપણા દેશ ભારતના જ કરસો કરોડ મારસો, ભેગા થઈને. સો કરોડ ભીને, દસ કરોડી ભેગા થઈને, અગર આ કામ કરે તો તો. આપણું ભવિષ્ય. હા, થઇ જાય. સચવાઈ જાય.
બિલકુલ, બિલકુલ એટલે આ પ્રકારે. પાછા મળીશું આપડે, એક નવી શરૂઆત અને નવા ટોપિક સાથે ચાલુ મળીએ.
મળીએે, મળીએે.